જય શ્રી કૃષ્ણ.
શ્રી કૃષ્ણ કેમ છો.
બસ મજામાં તમે કેમ છો.
હું પણ બસ મજામાં છુ બોલો.
બસ કઈ નહી આ જો થોડી જમીને હવે થોડું-થોડું વોક કરવા નીળ એટલે હતા બહાર એટલે ફરતા હતા.
હા એ તો બહુ જ જરૂરી છે હ વોક કરવું તો બીજું કઈ થાય કે નહી થાય તમારાથી પણ તમે વોક કરી લો ને તો પણ બહુ સારું છે.
હા સાચું કહો છો તમે એ પણ એટલે શું છે કે બધાથી મળી પણ રહીએ અને ઉનાળાના દિવસો ઘરની અંદર અંદર બિલકુલ સારું નથી લાગતું તો થોડા બહાર રહી બહાર ફરીને આવીઈએ તો પણ બહુ આમ સારું લાગે છે. અને ફરવાનું પણ થઈ જાય છે અને થોડી જમવા પછી આપણે હલકી ફુલકી વોક કરીએ તો પણ એ પણ આપણા સ્વાસ્થ્ય માટે સારી રહે છે.
બિલકુલ સાચી વાત છે એમ પણ ડેલી તમારે છે ને મતલબ બીજું તમારે કસરત થાય કે નહીં થાય ડેલી તમારે મતલબ તમે એક કલાક નહીં તો અડધો કલાક બી તમે ચાલી લો ને કે પિસ્તાલીસ મિનિટ બી તમે ચાલી લો ને તો બહુ છે.
હા સાચું કહો છો તમે. હવે સવારે તો એમ છે કે મોડું ઉઠાય છે ટાઈમ મળતો નથી એટલે સાંજનો સમય તો એવો છે કે હમણાં તો વાતાવરણ પણ બહુ સારો થઈ રહ્યો છે કે આખો દિવસ તો તપે છે પણ હમણાં બહુ આમ ઠંડી ઠંડી હવા આવે છે તો બહાર ફરવાનું અને એકદમ સારો અનુભવ થાય છે તો એટલે બધા અને હમણાં જો કેટલા બધા લોકો પહેલા તો આમ હતું કે. અ ઘરમાં આટલા બધા લોકો બહાર વોક નતા કરતા પણ હવે તો એટલા બધા લોકો શેર કરવા પણ એટલા બધા લોકો આવે છે ને
ને પોતાની બહુ કાળજી લેતા થઈ ગયા છે કેમ કે અત્યારે તમે જોઓ ને ની થવાની બીમારીઓ બી કોઈ દિવસ બીમારીઓના નામ નહીં સાંભળ્યા એવી પણ હવે તો કેટલી જાત સા જાતના રોગો થઈ જાય છે એટલે હવે લોકો પોતાના છે ને શરીર પર સેહત પર ધ્યાન આપતા થયા છે એટલે બહુ કાળજી રાખે છે અને સારીતેવું છે.
સાચું કહો છો તમે અને જો ને આ ઉનાળાના દિવસોમાં લોકો કેવા અ આપડ તમે સાંભળ્યું હશે કે લીમડા હ છે ને લીમડા ઉપર ફૂલ આવે છે. તો આ સમયે એવો હોય છે કે ઈ સમયે અ એવલા લિમડા ના ફૂલ નો આપડે જો સેવન કરીએ ને તો આપણા સ્વાસ્થ્ય માટે બહુ સારું હોય છે કે ખુબ વરષ આપણને તાવ આવતો નથી કે આપડે બીમાર થતા નથી કે આપણા શરીરમાં જે અમ શરીરમાં જે આપણને બીમારી તકલીફ હોય અને શરીરને ઠંડક પણ બહુ આપે છે તો લોકો આ લીમડાના ફૂલનો સવારે વહેલા ઉઠીને અ એનું પાણી જ્યુસ બનાવીને અને છાણીને પીએ છેએ તો અમે પણ બે ત્રણ દિવસ આવું લીમડાનું ફુલ નો સેવન કર્યો હતો.
હા અમારે અહીંયા તમે કીધું ને લીમડાનો ફૂલનો તો અમારે અહીંયા છે ને જે આજ કડવો લીમડો હોય ને એનો જ પણ એ છે ને ચૈત્ર માસ આવે ને ચૈત્ર મહિનો. અ ત્યારે ઘણા ઘણા લોકો તો છે ને આખો મહિનો બી લીમડાનો રસ પીવે છે બાકી આ આખો મહિનો નહી પીવાય તો ચૈત્ર માસ ન પહેલો દિવસ હોય ગુડી પાડવો હોય ને. અ તે દિવસે છે ને મતલબ લીમડાનો રસ પીવે છે તો એજ કે આખું વરસ મતલબ આપણને તમે કીધું તેમ તાવ નહીં આવે ને સારું રહે છે. તો ઘણા તો આખો મહિનો પણ અમારો ઉપર એક દાદા રહી છે ને તો આખો મહિનો લીમડાનો રસ પીવે છે આખો ચૈત્ર મહિનો અમે તો આખો મહિનો તો નથી પીતા પણ ઓલુ એક દિવસ અમે પી લઈએ છે.
અમે પણ ત્રણ કે ચાર દિવસ પી લઈએ છીએ એ આટલો પૂરો મહિનો તો જોવ ભાવતો પણ નથી. પણ આમ દવા દવા રૂપે અને આમ થોડું કે ભાઈ હા લેવાનું છે એનાથી આપડો સ્વાસ્થ્ય સારો રહે છે. આ વિચાર કરીને ત્રણ ચાર દિવસ આપ પીએ છ છે. પછી એ. કે છે કે અમારા અહિયા એવા લોકો વડીલો હતા ને એ લોકો એવી વાત કરતા હતા કે ત્રણ દિવસ તમે
એટલે પછી અમે ત્રણ દિવસ સુધી લીમડો પીએ છીએ. સાકર એટલે સાકર પણ આપણા શરીર ને ઠંડક કચ આપ આપે છે. જો ઉનાળામાં આપડો શરીરમાં બહુ બધી આ ગરમી કે અ ફુન્સીઓના રૂપ પેને એવું બધું બહાર નીકળે છે ને તો આપણે પ્રમાણે ને સેવન કરીએ ને તો પછી આપણા શરીરમાંની ગરમી અ પેશાબ માંથી એવી રીતે બહાર નીકળી જાય છે.
ની જેમ પણ કામ કરે છે ને, આમ જ આપણને ખબર ઘણીવાર શરીરમાં ખુજલી આવે કંઈ કેવી રીતે થાય તો ઘણા ખબર લીમડાના પાણીથી મતલબ નાય પણ છે એ લોકો. અત્યારે તો લીમડાના કેટલા સાબુને બધા જ નીકળ્યા છે. તો એ રીતે પણ અ સારું છે. એક ઔષધિના રૂપે બી આપણે એનો ઇસ્તેમાલ કરી શકીએ છીએ.
કરો છો એ પ્રમાણે તમે કહો છો ને કે પાણીમાં એના પાન નાખીને પીએ છે. તો આપણા શરીર સોરી આપણે સ્નાન કરીએ છીએ તો આપણા શરીરમાં શરીર માટે સારું છે. તો એવી એવી જ રીતે અમારે અહં કેસુલા ફૂલ કવાય છે. તો હા એ પણ હેન પાણીમાં નાખીને અને નાના છોકરાઓ માટે વધારે વાપરવામાં આવે છે કે એમને લૂ ના લાગે. તો એના માટે પણ આજ સિઝન હોય છે. કે આજ સિઝનમાં એ પણ હોય છે.
હા ફાગણ માસમાં અને એવું. હમ્મ અમારે બી હોળીના દિવસોમાં આનો વધારે અમારે અહીંયા ચલન થઈ જાય છે. કે હોળીના દિવસે એવી પ્રથા અને ઘણા એવી માન્યતા રાખે છે, કે કેસુડાના ફૂલને રાતભર પાણીમાં પલાળી રાખીને પછી તમે બીજે દિવસે હોળીના દિવસે એનાથી સ્નાન કરો તો સારું ગણાય છે. અને એક જાતનો એક એ નેચરલ કલર પણ છે ને કે નાના બાળકોને મતલબ નવજાત શિશુને અગર હોળીના સમયે કરવો હોય તો એમાંથી એક નેચરલ કલર પણ બનાવવામાં આવે છે.
હા સાચું કહું છો તમે. અને જો આપડે શરીર ને ઠંડક પહોંચાવા માટે તો આપડે આ સિઝન માં બીજોડા હોય છે ને એ બીજોડા ન જુસ પણ
અચ્છા બીલીપત્ર ના જે ફળ હોય છે એની વાત કરો છે ને, હા હા એ પણ બહુ ઠંડક આપે છે શરીરને.
હ, મેં પણ હેને આટલા વરસ થયા કોઈ દિવસ નહી પીધો તો પણ અ ગયા વર્ષે શું છે અમારા ઘરની અગાડી જે બીલીપત્ર છે એને પણ બ મોટા મોટા બીલા આવયા હતા. તો લોકો માંગી માંગીને લઈ જતા હતા, તો અમે વિચાર્યું કે લોકો લઈ જાય છે. તો ચલો આપડે પણ પીને જોઈએ કે કેવો છે એનો સ્વાદ પણ એનો સ્વાદ પણ સારો છે. અને એની અસર પણ બહુ અસર તારીખ છે.
બિલકુલ એના બહુ જ ફાયદા છે. ઘણા લોકો અને તમારે તો કેવું નસીબદાર કવો કે, તમારા ઘર આંગણે બીલીપત્ર આટલું પવિત્ર ઝાડ વૃક્ષ છે. તમારા આંગણે
હા, મને હું મે હું કેતી હતી. ને કે મને થોડો ગાર્ડનિંગમાં એમ નવીન નવીન આમ ફૂલ આવે એ એવા બધા પ્લાન્ટસ લગાવવાના મને બઉ શોખ. છે. તો મારા ઘરની અગાડી અ જેટલા મને આમ હજી તો એવું લાગે છે, કે કઈ જગ્યા હોય તો હું બીજા બે ત્રણ અ બીજા ઉછેરો આમ, લાવીને અહિયાં ઉછેરું ઓ લગી નાખું પણ જેટલી જગ્યા છે. એ પ્રમાણે તો મેં કરી જ નાખ શ છે.
નહી નહી બહુ સારો શોખ છે. તમારો આવું કરવું જ જોઈએ. એ પ્રથા તમે એક પ્રકૃતિ સાથે તમે જોડાયેલા રહો છો, આવું કરીને પણ અને એવું નથી. કે, આ જે ઝાડ પોધાઓ છે. એમાં એ સજીવ નથી. એ પણ સજીવ છે. એમને આપ આપણે એમને બધું એમને મધુર સંગીત પણ બહુ ગમે છે. જાળવાઓને પછી, એ લોકોને બી ખબર આપણે જે રીતે એ લોકો સાથે વર્તાવ કરીએ, ને એવી રીતે એ લોકો ફીલ પણ કરે છે એમનામાં પણ જ ઘણા લોકોને લાગે કે એવું કશું સમજતા નથી. પણ, એમનામાં પણ એક જીવ હોય છે. અ તમે જોઓ ને એક ઉદાહરણ તરીકે કે, જે બે તમે નાના નાના પ્લાન્ટ લાવીને તમે જુઓ એકને તમે બહુ પ્યારથી એકદમ સારી રીતે એની માવજત કરો એની સાથે સારી સારી વાતો કરો. અને એવી રીતે જ બીજાને જો તમે મતલબ એને ધૂ છુટકારો એને મતલબ નહીં, એટલો ધ્યાન આપો તો તમે જોશો કે જે તમે એને એટલી પ્યારથી માવજત કરી છે. ડેલી સારી સારી વાતો કરી છે. એ કેટલું સરસ ખીલીને ફૂલ ખીલશે ને જ્યારે, ઓલું મૂળજાઈ જશે.
સાચું કહ છો તમે અને મને પોતેને પોતાને પણ એવું લાગે છે. જયારે હું હેને કોઈ દિવસ બે આમ બહુ બિઝી હોઉં મારા શેડ્યુલમાં અને હું ઝડવાઓને પાણી ના આપી શકું, તો હું મારા છોકરાઓને કહ છું. કે તમે પાણી આપી દો પણ બે દિવસથી આમ એક બે હમણાં તો કેટલો તાપ થઈ રહ્યો છે. તમને ખબર જ છે. તો હું જો બે દિવસ પાણી નહી નાખી શકું. ને તો મને એવું લાગે છે. કે જો મેં એમને ખાવાનું નથી આપ્યું એવું મને ફીલ થાય છે.
બિલકુલ એ પણ જો એક જાતના આપણે પેટ્સ પાડીએ. એવી રીતે આ જે જે મતલબ પ્લાન્ટ્સનો જેને શોખ હોય, તો એ એમના માટે એમના છોકરા જેવા જ થઈ જાય છે. કે તમે કેટલા પ્યારથી એક નાના ઉ છેેરીને એને એક બીજમાંથી તમે એનું એક પૌધા બનાવો. અને એ પૌધામાંથી એક વિશાળ ઝાડ ઊભું થાય. એટલે આપણા છોકરા જેવી જ એની ક્રિયાઓ થાય છે. એટલે એક છોકરા જેવું જ થઈ ગયું આપણા માટે
સાચું કઉ છો, તમે એટલે અને હવે, આ પૌધાની વાત નીકળી છે. તો મને એવુ છે કે, જેમકે, આમ તો હું ઉપયોગી અને બ જે દેખાવામાં સારા હોય એ બધા બધા પ્રકારના લગાવવામાં મતલબ માનું છું. એવું નથી કે ભાઈ આપડે કોઈ એવા જ મોટા ઝાડવા જ લગાવવાના કે નાના જ લગાવવાના બધા બધા પ્રકારના મારા અહીંયા ગાર્ડનિંગમાં મતલબ ઉછેર આ છોરો છે, એમ હ, તો એમા, એમાં જોઈએ તો અમારે પહેલા એક આંબો પણ હતો. એને કેરી પણ બહુ સારી આવતી હતી. પણ એના લીધે એની જડો એની જડો હેને અમારા ટ્યુબવેલ ના એનામાં આડા આડે આવતી હતી. ને તો પછી એવા મોટો વૃક્ષ થઈ જશે. પછી, આપણને જ આપડા એમાં પાણી નહી, આવે તો એના માટે એને કાપવો પડ્યો અને જયારે એને કાપ ત્યારે મને બહુ જ દુઃખ થયું કે મેં એટલા પ્યારથી એને લગાયો અને જ્યારે ફળ પણ આપે છે તો પણ મને એને કાપ પડ્યો
બિલકુલ આપણને બહુ જ દુઃખ થાય છે પણ એવું કહેવાય છે ને કે જ્યાં આપણે રહેતા હોય ને હવે એની માન્યતા છે મને પણ એનું ખબર કે જ્યાં આપણે રહેતા હોય ને ત્યાં આંબો નહીં રાખવો જોઈએ. અને બીજી એક વાત કદાચ એટલે બી કહેતા હશે કેમ કે એની જોડો બહુ વિશાળ અને મજબૂત હોય. તો એ જેમ-જેમ મતલબ આપણા અંદર ધરતીમાં પસરે તેમ આપણા ઘરના મકાનને પણ નુકસાન થાય નહીં પાયાને તો કદાચ એટલે બી ની માન્યતા હોય તો ખબર નહીં. એટલે આવા મોટા મોટા ભૂ શો આપણે જ્યાં રહેતા હોય ને ત્યાં તો મતલબ નહીં જ જોઈ આવા મોટા મોટા વૃ
હા નહી તો હમણાં તો જો મારા ગાર્ડનમાં આસોપાલો છે બદામ નું છે પછી બીલીપત્ર છે મેમે ગયા વર્ષે છે હેન ઓલો અ સરગવા જે હોય છે ને ડમ ડ્રમસ્ટિક એનો પણ એનો પણ પોધો લાઇ લગાયો હતો પણ ખબર ન થોડો વડો મોટો થયો પોતે જાતે જ સુકી ગયો એટલે એ અ હવે આ-આ વર્ષે વરસાદમાં ફરીથી એજ લાવવાનો છે મારે એ લાવો-લાવો છે એમ.
ય તમે લગાવો તો શો ચોમાસામાં વરસાદ માટે પણ જમીનમાં પણ ભીનું હોય ને તો કદાચ સારી રીતે ખીલી મતલબ થઈ જાય એના મૂળિયા
હા સાચું કહુ છું તમે
સારું ચાલો ફરી મળીએે ચાલો આવજો જય શ્રી કૃષ્ણ.